હલો
હા બોલો
શું કરો તમે?
કઈ નઈ હું તોું બેસી છું તમે શું કરો
હા, હું પણ બેસી છું દાદરા ઉપર એમ કંટાળો આવતો હતો ને એટલે, ચાનાસ નથી ને તમારું
હા, કયાર નું એમ
હા, અચ્છા અમારું પણ થઇ ગયું એમ નાસતો તો
હમ્મ બરાબર
તમે શું નાસ્તો કયરુ
હ
ચા ને રોટલી
ઓ અચ્છા મને ચા રોટલી બહુ જ ગમે અને મેં ખબર શું કું નાસ્તામાં આ વરસાદ પડતો તો ભજીયા ખાધા અને જેઠાલાલ જોયા કરતી હતી,
અચ્છા અચ્છા જેઠાલાલ કયો એપિસોડ જોયો તમે
અ એકદમ જૂનું એપિસોડ સ્ટાર્ટિંગ વાળું જયારે જેઠા સ્ટાર્ટ થયયો હત ને ત્યારનો
અચ્છા હા આપેડું જેલ થી સ્ટાર્ટ થાય હમે સબ કોઈ બોલે પછી
હા એ જેલ થી લોકો પેલા જેઠા લાગ ને જેલમાં બોલાવામાં આવે પછી બધા ટપુ ના લીધે એની શિકાયત તો કરે પણ એનું એ સપનું હોય કે
હમ્મ હમ્મ બરાબર હા
મારે કે એમાં રોશન ને કહેતા હતા કે મેરેજ મેરેજ બ્યુરો પણ ચલાવે,
હમ્મ હમ્મ બરાબર હા સાંભળેલું મે એ તો
હા, એજ ને અને બબીતા હતી તે મોડલ હતી પેલા એમાં
હા હા અને બીજા લોકો ભી કઈ તો હતા
હા, એજ પછી ખબર પેલો પણ હતો ને કોઈ અ પેલું કોઈ માલવાડી ગયો કોઈ હતો નામ અ ભૂલી ગઈ એનું
હમ્મ રસિક રસિક હા હા
એ લોકો હતા હવે તો એ લોકો પણ ટ્રેક ગાડીમાં એક હતું ને એ લોકો ન બી
હા મેં તો એજ કહેતી હતી કે મારવાડી ફેમિલીમાં રસિક લોકોને જ લાવું જોયતું હતું એ લોકોને એ લોકો બહુ કોમેડી હતા એમની એની વાઈફ અને આ વાળી જે છે ને રૂપા તે વધારે જ ઓવર એક્ટિંગ કરે હા જેટલી તો પેલામાં પણ નહી કરતી પેલું કઈ સીરયલ હતું ક્યા હાલ મિસ્ટર પાંચાલ
હ એજ ટાઈમમાં પણ એજ મને પણ ની ગમે એ આવે તો અને પછી હ હા ના મારી પેલી ફેવરેટ હતી. તે સીરિયલ
હા તમારી પદી તો ફેવરેટ હતી પણ એમ તમને વધારે એ પણ ગમતી એમ
હા અને હું શું કેવું કે પછી એ એપિસોડમાં પછી બો બધી કાન કાનૂની કારવાહી થાય પછી ભીડેને બોલાવવામાં આવે તો કે આને તો દેશ માંથી કાઢી દેવા જોઈએ કાલા પાણી કે સજા દેની છે પછી પલો જે જજ હો તે કે અ જેઠા કો ક કાલા પાની નીબૂ પણીની સબ પાણી કી સજા સુનાઈ જાતી હૈ
હા હા પછી એ ઉઠી જાય એના સપના માંથી
હા એ જે એ ઉઠે ની પેલો જે ટપુ હોય ને તે ક્રિકેટ રમ તો હોય અને સોડી ના તા પેલું ચાલી જાય બોલ અને તે લ સ્સી પીવા જતો હોય ને તો લસ્સી એના ઉપર આખી પડી જાય ને તો પછી પીલો એ હલ્લા કરવા લાગે તો પીલો ભી ઊઠી જાય
હમ પછી તારક મતાકે લો હોગઈ શરૂઆત અમારી ગોકુલધામ સોસાયટી એવું બધું બોલે
અને કેટલી કોમેડી વાળી હતી ને કેટલી
હમ પેલા એ લોકો બધા એકબીજાથી ગુસ્સેમાં જ રહેતા ને નવા નવા હતા એટલે સોસાયટી માં
હાા એ જ અને પછી પેલો જેઠાલાલ એને ટપ્પુ ને એક દિવસ માટે પછી ત દુકાન લઈ જાય. પોતાની હા
હા એના પેલા તો હું શું કરે એ બધ એનું ફોર્મ લઈ લે જેઠાલાલ નો અને પછી સોસાયટીમાં ભગાવે એને બધાની સામે હે ને અને જેઠાલાલ આઈ થિંક લુંગી માં જ હોય કે એવું કઈ હતું
ઓ અચ્છા એવું હતું અને પછી ખબર પેલું પણ થતું ને કે કે બાજુ ના સોસાયટી માં કોઈ નાના છોકરા ને પેલો મારીને આવી જાય ને ખુરશી થી એની ઘરની
હા બરાબર હા હા પછી એમ કેય પછી હવે તો તું બો કંટાળી ગયો હવે તો એ બો કંટાળી નાખ્યું છે હવે તો અમે તને લઈ જવા દે દુકાનમાં રહેશે તમારી સામે કોઈને પરેશાન પણ ના કરશે અને જરાક શીખશે પણ કઈ તો
હા એજ અને પછી ખબર ઝઘડું થતું તો પછી પેલો કોઈ તો હા કે ખબર નહી કોઈ તો પીર દયાને પૂછતે ને કોમલ કે તમે કઈ અ ચોપડી વાંચેલી હતી એ ટપુ ના ટાઈમ પર તો પેલી કેય તો પેલો કઈ તો કે ડાકુ ની કિતાબ વાંચેલી હતી.
એજ કે તું હોય એમ કે આ વખતે પણ ડાકુું ની કિતાબ વાંચેલી એમ કે એક બુક છે તે એક્સચેન્જ થાય એટલે કે અદલા બધલી થઈ ગઈ એટલે તો એના પાસે ડાકુ ની બુક આવી ગેય તો એને તે વાંચી લીધેલી.
હા એજ પછી બીજા દિવસે એની હાથે પેલો ન લઈ જાય. અ ખું કવાય દુકાનમાં તો પછી કેવી રીતે ખો કહેવાય રિક્ષામાં ડા એડાને ક બચાવ બચાવ બચાવ કરીને
હમ હમ પછી પોલીસ આવી જાય એટલે આવવાની હોય પણ ની આવે એ ટાઈમે તો પોલીસ તો દુકાન માં આવે હે ને
હા એ દુકાનમાં જઈને કહી દે કે પેલો એનાથી કામ કરાવ તો છે ને ત્યારે તો નાના છોભને કામ કરાવને ઈલિગલ હતું ને
પેલા ની હમણાં પણ નથી બાળક મજૂરી અલાઉ નથી.
હા એજ એજ હમણાં પણ.
તો ઉલટી કઈ એટલું કોઈ ધ્યાન નહી આપતું પણ હવે તો વધારે એક્શન લે છે લોકો
હા એ પછી પેલી દયા ને ફોન કરને પછી તયા પેલા મહેતા સા લઈને જાય પછી ત્યાં જે કે અગર પછી પેલા ટપો કે અગર તમે મને સાયકલ આવશો તો પછી આ મારા પપ્પા મને મંજૂર છે એમ કરીને
હમ હમ હમ બરાબર તો પેલો દેખો મહેતા સાબ જો મહેતા શ કેવી બાપ માટે શરત લગાવે છે એવું બધું બોલે હેને
હ પછી મેં તો સાહેબ કે માન લો સરાર થોડ ના જેલ જણા પડે ગ તો પછી પેલો બી માની જાય નહી સર તો
હમ હમ ત બહ સરળતી હોય ને એ ટાઈમ
એેજ બહ જ હતો પછી લોકો ઘરે આવી જતા પછી જેઠાલાલ ને કે ક્યા મુશ્કેલી ન કઈ તો હલ આવાવો તો પછી પેલો જેઠા લલકી ને બાપુજી ને બોલાવી દે તો પછી જેઠા લ કેવું છે કે મહેતા સાને તમારા બાપુ જે અહિયાં આવશે તો શું ફાયદો થશે
હમ
હા એજ એને પૂછે ને કે તમારા બાપુ છે ને કે તકલીફ તો નહી થશે અહિયાં આવીને તોપછી મતલબ કે માતા બાપુ છે ને થોડી તારદા બાપ જી ની વાત કરો હું તો તમારા બાપુજી ને બોલાવો
હમ બરાબર
પછી બાપુજી ને ફોન કરે ગામમાં તો બાપુજી કુસ્તી લડવા ગેલા હોય ને
બધા એન્ટીગા જોઈ ફેમિલીમાં એવું ન લાગે
હા એ દુપતિ બાપુજી કેટલા પતલા હતા ત્યારે અને જેના તે કુસ્તી લડતા હતા એ જરા ઝાડો એકદમ હટ્ટ ખટતો હતો તોફ
હમ એજ પણ બાપુ જ એને એમ ગુદગુદી કરીને ભાગતા હતા ને
હા એ પણ છે પછી જેઠાલાલ હાથે વાત કરી કે એને મુંબઈ બોલાવે તો પેલો કે કે હા મેમે આવી છે જવા અગિયાર વાગે ની ટ્રેન છે તો પેલી બાર વાગે ની સાંભળે
પણ દયા ને હા
હ એજ પછી દયા કે કે આ બાપુજી આનેવા બાપુજી ક પસંદ બનાવવાનું છે પછી જેઠાલાલ બાપુજી ને લેવા માટે જાય તો ભ દયા બી કે હું પણ આવ હું તો કે નહી ચાલશે મે એકલો જવા પછી પેલો ટપુ બાપુજી ની તૈયારી માટે બધાને બેન્ડ બાજુ એ બધું રહીને આવે છે નાના નાના હોય તે
હા
પછી બાપુ જે જલ્દી આવે ને ત્યાં ભટ કે પછી જરાક મુંબઈ દર્શન બી કરી લઈ
હા પછી પેલા અ પેલા તો પેલી રિક્ષા હતી ને.
હા ઇજ બેલગાડી.
હા હા એજ એના પર આવતા ને એ.
હ એજ. પછી જેઠાલાલ જયારે નીકળતો હોય બાપુજીને લેવા માટે તો પેલી બબીતાજી રસ્તા માં મળી જાય તો કેવી રીતે પહોંચવા માટે જાય.
હા હા એજ કે નઈ નઈ ને મારે તો કઈ કામ નથી હું શાકભાજી તમારે ઘરે પહોંચાડી દઉં એમ કરીને પછી દયા આવી જાય તો પેલે એમ કે અ તમે હમણાં સુધી ગયા ને અરે વા તમે શાકભાજી પણ લઈ આવી જલેબી ફાફડા લઈને આવેલી હોય હને દુકાન અ બજારથી
હા એજ પછી એ શાકભાજી લઈને જતી રહી પછી. ત સ્ટેશન પર જાય બાપ. બાપુજીને શોધવા માટે પણ બાપુજી તો તા હોય જ નહી પછી. પેલું ટીટી ને પૂછે કે ન‌ઇ. આપને મેરે બાપુજી કો દેખે વો થોડે આગે સે ગંજે હે આગળ. તે જાલ ગંંદા છે અને ડોહા છે એમ કે પછી પેલો ટીસી હો કે. કેમ અને બાપુજી કો નહી અમે પોતાના બાપુજી નહી શોધી શૈકો એટલે તો હું. ટી અ ટીસી બની ગયો.
હમ્મ પછી મેં દયા કોલ કરે. કે વો બબીતા આઈ થી આપની શાકભાજી લે કે ગઈ હૈ. એમ કરી ફોન કરે જેઠાલાલ ને.
હા હા એજ ને એટલા ફની એપિસોડ હતા ને સ્ટાર્ટ.
હમ્મ હમણાં તો કઈ દુકાન સીલ. થવાની છે એવું કઈ એપિસોડ આવતું હતું ને.
હા હા હમણાં તો દુકાન સેલ થવાની એ એપિસોડ આવે પછી બાપુજી આવે ને. તા એ લોકો ના.
હમ્મ હમ્મ તપ્પુ પેલા તો એ. બધા શોધવા જાય એટલે પેલું રિટા રિપોર્ટર કે બાપુજી કેમ કહા ગયા છે બધું.
પછી પેલો જેઠાલાલ કેવી રીતે પોતાનો એમ રીટા રિપોર્ટર કેમેરા એની સાઈડે લાવ્યો તો વાળ બધું બનાવવા લાગે પછી એ. પછી નહી કઈ કે હુ ક્યાં હૈ અ એ સુન. એક જ બાપુજી છે ને એટલે જ દુઃખ થતું છે. બે બાપુજી હોતે તો કઈ નહી.
હા હ એ અને પછી તૈયાર થઈ થઈ ને બોલતો હતો એ.
હા એજ અને પછી જ્યાંરે રડવાનો જ્યાં રડતો હતો. પેલી બબીતા આવે ને કે કે શું થયું તો પછી એનિ કે. કે બાપુજી ખોવાઈ ગયા છે પછી એના એમ સે માથું મુકવા જાય.
હા પછી દયા આવી જાય ત્યારે જ.
હા એજ.
પછી અજા બાપુજી આવી જ જાય એમને એડ્રેસ ની ખબર ખબર ને કેવી રીતે આવી જાય.
અને એજ નહી એમને એડ્રેસ જરાક તરાક ખબર હો તો પછી પેલો પહોંચાવી ને જાય. પછી એમને પૈસા આપવા માટે સાતસો કેટલું કઈ કયને વધારે પડતું.
હમ્મ.
અ પછી પેલો બધા લોકો એમ ગરબા રમે. સોડી પોતાના છોકરાને ઉચાકવા જાય તો બાપુ જે ભી ટપુ ને ઉચાકવા જાય તો એમની મને જ.
કમર જ અકડી. હા એજ પછી તો એના ત્યાં અટકી જ જાય.
હા એજ ને પછી બધા બાપુજીને ઘરમાં લઈ જવા માટે કેટ એટલું બધું કરે ને પેલું સીડી લઈ આવે અને સીડી માં બાપુજી ને રાખે પછી સીડી ખબર કે સીડી દયા ના ગળામાં અટકી જાય
હા હા એ તો પણ બીજામાં ભાગમાંને ક્યાંમાં પણ
હા એજ અ આ ભાગમાં જ અટકી જાય પછી બાપુજીને કે અ ચારો ઉપર લઈ જાય ત્યારે બોલો રામ બોલો ભાઈ રામ કરીને.
હમ ચાલો હવે ફોન મુકું હવે બાય.
હા
એ ભગ થયટ